અરે.
હા હા આવે છે અવાજ તમને આવે.
મને પણ મને પણ તમારો અવાજ કમ્પ્લીટ આવે છે.
તો આજે આપડે પરીક્ષાઓને એ બધા વિશે વાત કરીએ કોલેજમાં કેવી રીતે પરીક્ષાઓ લે લેવાતી હોય એના વિશે બરોબર
ઓકે સારુ ચલો
તો હું અત્યારે એમએસી તીમાં ભણુ છું.
એવું છેને એનામાં હોવું હોય છે એમ એસી આઈટીમાં શું મળવાનું આવે
એમએસસી આઈટીમાં કોમ્પ્યુટર ને લગતું ભણવાનું હોય છે અને એમાં અલગ અલગ લેંગ્વેજો ઉપર ધારો કે સીજ
હા એટલે હાર્ડવેર હોય છે કે સોફ્ટવેર હોય છે.
એટલે અમારે તો જો ફર્સ્ટ સેમમાં અમારે બધું સોફ્ટવેર ઉપર ભણવાનું હતું. અને સેકન્ડ સેકન્ડ સેમમાં ને અમારે અત્યારે એક સબ્જેક્ટ હાર્ડવેર નો પણ આવતો હતો સાથે
એટલે હાડવેરનું એટલે કોમ્પ્યુટરની અંદર બધી શું આપ તે જ હશે ને હા એ બધું હાર્ડવેર ધું એજ આવે ને હજુ આવે કાઈ પણ
એ બધું આવે એમ માઉસ હાર્ડવેર પછી જે આપડે કેબિનેટ હોય હા એ અને કેબિનેટ મા અંદર મધર બોર્ડ ને એવું બધું આવતું હોય સીડી ડીવીડી તો એ બધાને કેવી રીતે ફિટ કરવાનું અને એવું બધું શીખવામાં હા ઈ હાર્ડડીશ કે એ બધું જે આવે ને એજ
કે બરાબર તમારે એક્ઝામો આવતી હશે નહી અધરસ અત્યારે એક્ઝામ આવે છે.
હા અત્યારે અમારે ઓમ તો એક્ઝામ પતી જાય આ ટાઈમે પરંતુ આ વચ્ચે હમણાં આપડે ચૂંટણી આવી ગઈને તો એના કારણે એક્ઝામ વેકેશન પછી થઈ ગઈ તો ઓમ વેકેશન પેલા તો અમારી એક્ઝામ તો એટલે હજી એક્ઝામ અમારે બાકી છે.
હા એટલે હાલ તમારી પરીક્ષા કે શું હોય પ્રેક એક્ઝામ એકે પછી પેલી એક્સટર્નલ કે ઇન્ટરનલ કે કઈ છે એમ
અત્યારે તો અમારે હવે સોમવારથી વાયવા ચાલુ થવાના છે. એમાં એવું હોય
એટલે વાયવા એટલે એક્સ્ટર્નલ છે કે ભાઈ પહી પછી ઇન્ટરનેટમાં આવે છે. બરાબર
એમાં એવું હોય છે કે તમાને સરઓ ચા એક લેબો હોય છે એમાં બધા ત્રીસ કે એટલા કોમ્પ્યુટર હોય છે એક લેબમાં ત્રીસ કોમ્પ્યુટર હોય ને તો એક ત્રીસ કોમ્પ્યુટર ઉપર ત્રીસ વિદ્યાર્થી ને બેસાડે અને પછી બે પ્રેક્ટિકલ વોર્ડ અને ઇવન નંબરમાં કરવા આપી દે
બરાબર
અને તમારે એ પ્રેક્ટિકલ કરવાના અને પછી સર તમને પાંચ જણા ને પાંચ પાંચ જણા ને ઉભા કરીને એમની પાસે બોલાવે અને પછી એમને પૂછે બધા સવાલ જવાબ અને આપણે એમના જવાબો આપવા અને જે સવાલો પૂછેને એના અને બધું પતી જાય ને એના પછી આપણને જે પ્રેક્ટિકલ કરવા આપ્યા હોય ને તો એ પ્રેક્ટિકલ ચેક કરે એમને આઉટપુટ ને બધું કમ્પ્લીટ આવી ગયું હોયને એમને આમાં પાસ કરી દે એવું હોય
એટલે અધારે એમ પાસ કરી દે છે કે પછી અમુક ને ફેલેય કરતા હોય ને એ બધું કરતા હોયને બધાને તો આવડતું ના હોય ને પ્રેક્ટિકલ કે બધાને આવડતું જ હોય છે પ્રેક્ટિકલ
બધાને હોમ વધારે ના આવડતું હોય પરંતુ બેસિક તો આવડતું જોય એના કારણે એ પાસ. થઈ જાય એટલું તો બધાને આવડતું જ હોય છે.
એટલે એટલું જ કાઠું હોય છે કે પછી સહેલું જ હોય. બધું એને. બધું એવી એવી આપતા હોય કે ભાઈ બાળકોને આવડે જ. નહી એવું આપતા એવું તો નથી હોતું ને નહી.
ના એવું નથી હોતું બધું સહેલું જ હોય છે એમાં તો.
પણ અત્યારે કયા આવે છે અતારે
અત્યારે અમારે એક એચટીએમએલ આવે છે. પછી સી લેંગ્વેજ સી પ્લસ પ્લસ.
હા એટલે એચટીએમએલ મા શું આવે છે કે એચટીએમએલ. મનાવવાનું આવતું હશે ને.
હા એ વેબસાઇટને એવું બધું બનાવવાનું આવે છે વેબપેજ ઉપર કામ કરવાનું હોય પછી, વેબપેજ ઉપર અમારે ડિઝાઇનિંગ કરવાની હોય. અલગ અલગ લેંગ્વેજથી પછી જાવા સ્ક્રિપ્ટ આવે છે. આ બધું અમારે એચટીએમએલ માંજ ગણાય જાય છે એક આખો સબ્જેક્ટ આવે છે એચટીએમએલ તો એની અંદર જ બધું આવી જાય છે.
અને એમાં કેવું છે તમે સાહેબ સારા છે કે. શું છે ભણવામાં મજા આવે એવું છે કે નથી આવે એવું. કરવું કરી શકાય.
હા ભણવામાં તો મજા જ આવે છે અને સર પણ સારી રીતે સમજાવે છે અને ના ખબર. ખબર પડી હો તો આપડે ફરીથી પુછીએ તો ફરીથી પણ સમજાવે છે શાંતિથી એવું નહી કે. ઘણી કોલેજોમાં એવું પણ હોય છે કે પ્રોફેસર છીએ અમે અમે બીજી વાર ના. સમજાવી એવી તો પણ હોય છે પણ આમે એવું નથી અમારી કોલેજમાં.
હા પણ એમાં એવું હો છે એમ બધી ઈંગ્લિશ બોલ. હોય કે પછી હિન્દીમાં બોલે કે ગુજરાતીમાં કે.
ના આમે એવું હોય છે કે ઘણાબ અમને ને જો અમારે. કયો. જે કોલેજમાં છે ને એમાં બધા વિદ્યાર્થીઓ માંથી નેવું ટકા વિદ્યાર્થી. ગુજરાતી માધ્યમ માંથી આવેલા છે એટલે એમને ઇંગ્લિશ ઓછું ફત. એના કારણે સરને એ બધા ગુજરાતી માં સમજાવે અને લખવાનું. એવ બધું ઇંગ્લશ વર્ડમાં કરે ઈંગ્લિશ શબ્દો એટલે ને ઈંગ્લિશ માં લખે. ગુજરાતીમાં સમજ આવે એનાથી અમને મગજમાં.
અરે સારું અમારે તો એવું હતું ને કે ઈંગ્લિશ કાવતું જ નતું. કાર કેમ પેલાથી બધું ગોજરા મણ આવે છે. અને આ ઇંગ્લિશ આવી જાય તો ખબર કેમ પડે. કેમ સર આપણને મળ મોજરામ સમજાવ. યારે એક્ઝામ આવે અમમે તમે કીધું. હ એક્સટર્નલ એક્ઝામ ચાલુ છે એનેમ ઇંગ્લિશ. આવે બધું શું ખબર જ ના પડે કઈ બધું ઉપર જ ન દૂરે.
હા એ તો છે પરંતુ અમે પછી શું કરીએ છીએ. કે આવી રીતે જે હોય છે ને એમાં બેઝિક બેઝિક જે ટોપિકને મેઈન મેન ટોપિક હોય છે ને તો એ. તૈયાર કરી દઈએ છ છે એના સબ ટોપિક હોય એની અંદરી પછી. િટેલમાં. પાચ નથી જતા અને પછી ધારો કે હ એચ એમલ વિશે લખવાનું છે તો અમારે. હું એચલ નું નામ કરી દય એની અંદર કઈ ક તમે શું શું. કરી શકો એ મુદ્દા તૈયાર કરી દો અને પછી એ મુદ્દામાં ધારો કે. પેજ કરવાનું છે ડિઝાઇનિંગ તો એમાં સી પલ પ્લસનોો ઉપયોગ થાય તો સી પ્લસ પ્લસમાં અલગ અલગ પ્રોપર્ટીસ. એવું બધું આવે તો હવે એ સીએસ એસ હોય જે તો એમાં અલગ અલગ. પ્રોપર્ટીઝ આવતી હોય તો એ બધી પ્રોપર્ટીઝ ના યાદ રાખી દેવા અને કલર પ્રોપર્ટી કઈ કઈ હોય ને એ બધ. પછી અંદર કેવી રીતે લખવાની એ બધું હું મારી જાતે અંગ્રેજી માં સાદી રીતે અંગ્રેજી માં. લખું સમજ્યા તમે.
હા એટલે અમજી જેના. ઇંગ્લશ મધમદ્દા આવે. આપડ દૈ્ય કરઢ દેવાને પછી. અધા ને નખતું હોય એ ખાલી થોડું સમજાવી દેવાનું શોર્ટ શોર્ટ માં.
હા. એમ કે આમાં સીએસએસ છે તો સીએસએસમાં તમને પૂછ્યું એક્ઝામમાં કે. કલર્ પ્રોપર્ટી અમે સમજાવ છી. સીએસ એસની તો કલશ પ્રોપર્ટી અલગ અલગ રીતે કલર લખી શકાય. પેલા તો ત્રણ જાતના કલર હોય. એટલા માટે બોર્ડર કલર આવે પછી એવી રીતે મેક. કલર આવે ટેક્સ્ટ કલર આવે તો એ તમે ત્રણ કલર આવે ટાઈપ્સ તો એ ખાલી નામ યાદ રાખો.
કેવી જ ના હોય છે. ામમાં પછી એટલું બધુંવાય છે કે પછી. નોર્મલે જ હોય.
જો એમાં એવું હોય છે કે તમે વધારે પડતું જો તમે ખોટું લખીને આવો તો પછી. સર ને લોકો તમને ફેલ કરે છે એટી આવે છે મતલબ.
એ ખ્યાલ નઈ એવી રીતે નહી કે આપડી એક્ઝામ ચાલુ હોય અને મસીનમાં. અધાને ખબર એવું પણ હોય છે કે. કાપલી બના કાપલી ની અંદર બ રાખીને નાના નાના અક્ષરે. અને પછી એને ઓરી પણ કરતા હોય. કે આ તે બધું નતા હોય છે માળાકો કેછ. ખાલી એમને બધા હમજી જોવાય છે કે પછ
ના આમાં તો એવું નથી હોતું હવે મારે જ એવું છે કે એક વાર એવું થયું હતું કે અમારે એક વિષયના સર જ નથી બરોબર એમાં થિયરી પણ આવતા જ નતા હવે થિયરીનું પેપર આવ્યું ને તે વખતે અમારા આખા ક્લાસમાં એક હું અને મારા બે મિત્રો હતા તો અમે ત્રણ જણા જેવા હતા આખા ક્લાસ જેને આવી રીતે કાપલી કે માઈક્રો આવેને તો એમાંથી જોઈને નતા લખતા બાકીલો આખો ક્લાસ એમાંથી જોઈને લખતો હતો અને ચો
હા એટલે અમારે એવું પણ હતું એટલે મેં તમ
હા એટલે જ આવું હોય છે.
અને પાછી એટલી બધી ચોરી પણ એટલી બધી કરતા હોય ને જે મારી ભાઈબંધ હતોને એક હા તે તેવું કરે ને કે ફેટની અંદર ગ ગાલ દે અને શર્ટમાં હાટની જેમ બાય હોયને વાળી દે વાળી માછે અંદર ગાલ દે પછી આપડે જે ફટો ના મેરે હોય બટનની અંદર ગાલ દે પછી અમે બધા સાહેબો આવે બારથી બધું અંદર ફરે જક અને એ જેમ પકડાતો જ નઈ એટલું બધું એવી રીતે કરતો ને આ બધાથી માઈક્રોની વરિંગ કરતા હોય.
આમાં શું છે ખબર છે કે જે પેપર ચેકર્સ હોય છે ને તો એમને પણ ખબર હોય છે. કે આ બધા વિદ્યાર્થીઓને ગુજરાતી મીડિયમ માંથી આવેલા છે એટલે બધાને સમજણ પેપર ચેકર્સને પણ ખબર જ હોય છે કે આ પ્યોર ઇંગ્લિશ માટે એક વિદ્યાર્થી પણ નથી.
પણ એવું નથી હોતું પણ એમ તમે કીધુંને એવું હોયને ત્યારે ઈંગ્લિશ ન કેવાતુને બરાબર ઈ બધી એક્ઝામ પાસ જ થઈ જાય એને કાઈ નથી જો અવે તો ઈ કોલેજમાં પણ આવતો નહી કાઈ ની એને રજામાં એટલી બધી હતી ને પણ તોય પણ એમ પાસ જ થતો, કારણ કે બધું અને માઇક્રોમથી બેઠું ઉતારી દે, અને કમ્પ્લેન નાખી, એવું કરતો તોય પણ એને પકડાતો નહી, અને પાસ પણ થઇ, જતો અને એમ બધાની, અધી આવતી
હા, એ તો છેજ, ઘણીવાર તમે જો બચી જાવ, તો વાતો ના આવે નહી, તો તમે જો પકડાઈ ગયા, તો પછી પતી ગયું.
પણ એને આટલી બધી એક્ઝામ આપી, આખો એને કોર્સ, એનો મતી ગયો અને એટલું મારુ હોશિયાર હતો, એમ પાટીયામાં, પણ લ લ લ લખીને આવતો, અમુક વાર અને અમુક વાર સર પાર્ટી નઈ, લેને ગા ગાયક પણ કરતા પણ હવે, પણ ઈ પકડાતો નહી
હા, તો ના એમાં એવું હોય છે, કે પછી ઓ ખાણ ઉપર પણ ચાલતું હોય છે, સરને એ બધ એમને ઓળખતા હોયને, તો અમારા જ ક્લાસમાં મારી આગળ જે બેસે છેને, તો એમાં એવું હતું, કે એની કાકી જ અમારે એક અમારી કોલેજમાં પ્રોફેસર હતી. તી અને સ્કવડમાં હતી, બરોબર તો એની કાકી પેલા એના જોડ ડે આવી અને પછી પૂછ્યું કે તારા જો માઇક્રો કેવું કઈ નથી, ને હોય, તો આપી દેજે આજે સ્કોડ આવશે. શે અને સ્ટ્રીકલી ચેક થશે, તો પછી એને આપી દીધી એની કાકીને બરોબર અને પછી જયારે, પતિ ગયુંને એક્ઝામ સ્કોડ આવીને જતી રહીને ને એના પછી, એને કાકી પાછી, આવી અને એને કાપલી આપીને જ તી રી પાછી બોલો હવે, એ હવે એ કેવી રીતે પકડાય, વિચાર કરો અને તો પણ એ તો ફેલ જ થયો
અને પાછુ, માનો મારા ભાઈબંધની એમ કેતો, એમ ક્લાસમાં જે આવયા હતા, ને બહારના સાહેબો હાથે, એમે એમસીકયુ આ તા તે એમસી બધાની કઈીીધા, મતલબ. કે અમેને, બે આવેમે. સી આવે આમાં આ આવે ને બોલો, આખા લને. જગ્યા, ને આવી રીતે આવે એટલે આવું પણ થતું હોય છે.
હા, એજ ને હવે, તો ચીટિંગો ને એવું બધું તો બહુ થતું હોય છે, પણ એમાં આપડે કઈ. કરી શકતા નથી, એટલે આપણે મહેનત કરીને પરીક્ષા. આપવાની એ આપણો એક નિયમ છે, બસ.
ઓકે સારું ચલો બીધું, આપડે હવે. એ રાખું ચાલો બ બાય, બાય, બાય.